હ સારી એમ કે એના પર ચર્ચા કરવાની કાજલ
અહ હ
આલે. ઓકે જવા તમારા સ્કૂલ માં કેવા ભનતા હ તારે તારે.
બહુ મજા આવતી.
અમારા વખતે તો ભાઈ બોત મજા આવેરી.
હા ભાઈ બધા ને આવડી ગ્યા પણ ઈ ભઈ
હેલો કેટ વધારે છોકરા બી ગીવ અપ તા હોય જયારે છોકરી બી ની હતી વિષય બી બહ હા રારા હતા માર બી પડતી
એ તો આપે યાદ હોય ને અત્યારે કેવું છે તમારા એ વેધર.
ઠીક આજે.
વાતાવરણી કેવી છે? તારે છે હ જમવાનું.
હા.
હમ્મ બીજું કેવું છે?
તમારા સ્કૂલમાં કેવું હતું? અ હ
ભૂલ ને તો પી છોડને.
ઈસ્કૂલ ના ટોપિક યુઝ કરવા છે.
સ્કૂલ લાઈફ બઉ સારી હ
એવું કે કેમ સારી હતી?
હમ્મ બીજી એક લાઇફ બેસ્
બોરીંગ. એમ કે હારું કેવાય ફોટા વોટા પાડેલા કાલ ના દિવસ ત્યાં. આજે એ પતી જ
અ હ અ
આજે એટલે કાલે પતી પછી. સ્કૂલ માં કઈ પતી ગયા.
તમારી બટાવ કોઈ મેમોરી.
હા.
તમારી ફેવ મેમેરી.
હા હા.
અમારે તો. અરે હવે ચાલ્યા જ કરે.
મેમોરી ચાલયા જ કરે.
એવું કઈ છેલું હોય કઈ મોમેન્ટ બનેલો હોય તમારે વાત કરી તો બંધી
તમે બોલો તમારી મોમેન્ટ.
આ તમે બોલો. તારમેન્ટ
મમી રક મે ફન કર
ન